હા કેમ છો
ક બસ મજ બધા બજા મા કેમ છો તમે
બસ મજામાં આવે સેનો આવાજ
હા આવે મને તો આવે તમને આવે
હા આવે છે
આવે જ આવે જ કમ્પ્લેટ તો તો સરસ સરસ સરસ શું કહો છો બસ આજ તો આજે એક મસ્ત ટોપિક મળ્યો તો મને તમે કીધું તમારી જોડે વાત કરીએ ગુજરાતી લગ્ન અને ઉત્સવમાં પરંપરાગત રીતે શું ક પીરસા તો ગુજરાતી ખોરાક આપણો હું તો આમ એકદમ જોરદાર રીતે આપડે કેવાયને કે આ બહુ સરસ ટોપ પીક મળલ્યા હતો
હા.
એટલે મેં તો એવું વિચાર્યું હતું, કે તમારી જોડે વાત કરીએ. એના પર બોલો તમે
ના ના સો ટકા કરવી જોઈએ વાત.
હમ્મ. કેમ કે શું કેહેવાય બહુ સારો વિષય છે, આ વાળો
હા.
હું તો શું કેહેવાય કેમકે આપણા પહેલાના સમયમાં લગ્ન નું ભોજન સંપૂર્ણ રીતે ઘર ઘર જેવું જ અને પરંપરાગત હોતું હતું. બોલો.
હા, અને ખૂબ જ આમ સારી રીતે સારો વિષય છે આ ગુજરાતી ઘરમાં લગ્ન માં ખોરાક તો બહુ લોકોને યાદ રહી જાય. લગ્ન કરતા વધારે ખોરાક યાદ રહી જાય લોકોને
બઉ બઉ સાચી વાત કીધી છે, તમે ખબર તમારે આ વાત ઉપર તો એમ એવું કે શું કેહેવાય કે એકદમ દરેક વાનગીઓ આપડી શું કેવાય એકદમ ઘર જેવી સુગંધ આવે અને ઘર જેવો જ પ્રેમ જોવા મળતો હોય છે, આપણને
હા અને દરેક વાનગીમાં ઘરની સુગંધ અને પ્રેમનો જોવા.
અરે વાહ વાહ તમને શું લાગે છે. બોલો કે ગુજરાતી લગ્ન ન સૌથી ઓળખાતી વાનગીઓ કઈ છે.
મને લાગે છે કે દાલ, ભાત, રોટી, શાક અને ફરસાણ વગર તો ગુજરાતી નું લગ્ન
અરે બહુ બહુ સો ટકા ની વાત કીધી છે અને સાથે શ્રીખંડ અને બાસુંદી હોય તો તો ભોજનમાં ભૂ
ભૂકા નીકળી જાય અને છેલ્લે ભોજન ના અંતે મીઠાઈ મળી જાય તો ભગવાન મળી જાય.
અરે વાહ વાહ પ્યાલા ના ગામડાઓમાં લગ્ન હોય, ત્યારે તો સમગ્ર ગામની રસોઈ ગામ રસોઈમાં મદદ કરતું હતું.
હા અને પેલાના ગામમાં પેલાના ગામડામાં જો રસોઈ હોય, તો સમગ્ર ગામ રસોઈમાં મારતો હોય છે આમ
અરે વાહ વાહ આમ શું કેવાય કે આવું સામૂહિક સામૂહિક સંબંધોને આમ પણ બહુ મજબૂત થાય છે, ગામમાં ખબર છે.
હા અને ભોજન કેવલ પેટ ભરવા માટે નથી હોતું પણ લોકોને જોડવા માટે પણ હોય છે.
બઉુ સાચી વાત કીધી છે લગ્નમાં ફરસાણનું પણ એક ખાસ મહત્વ છે ખબર તમને
હા અને પાત્રા ખમણ સમોસા અને કચોરી. હા-હા.
તો મ આ બધી તો લોકપ્રિય વસ્તુ છે. યાર. આજે પણ મ તો ઘણા લગ્નો માં આ વસ્તુ જરૂર જોવા મળે છે.
હા અને આજકાલ બી બહુ નવી નવી વાનગીઓ ઉમેરવાતી જાય છે.
આપણ પરંપરાગત સ્વાદની જગ્યા. તો આજ સુધી કોઈ નવી વસ્તુ લઈ નહી શકે આમ ફૂલવડી ગરમ ગરમ હોય. તો આમ ચીઝકોન રોલ બી આમ આખા જાય ત ર આમ સારસ ઉતારતી હોય ને તો
સો ટકા ની આ તો એકદમ સાચી વાત છે તમારી
અને આમ શું કેહેવાય ઉત્તરાયણ ના દિવસે અને નવરાત્ર્રી જેવા ઉત્સવોમાં પણ અલગ અલગ ખોરાકો હોય છે
હા અને દિવાળી માં ચકરી ચીવડો અને
અરે જોરદાર વાત કરી છે અને ઉત્તરાયણમાં ઊંધિયું અને જલેબી જોડે તો આમ પ્રસમ જલેબી ની જોડી તો આમ એકદમ પ્રસિદ્ધ છે. ખબર તમને?
જલેબી અને એની જોડી વગર તો ઉત્તરાયણ અધૂરી.
અરે બહુ સાચી અચાનકના નવરાત્રી દરમિયાન લોકો ઉપવાસની ઉપવાસની વાનગીઓ પણ બહુ પસંદ કરે છે.
હા અને સાબુદાણાની ખીચડી અને રાજગ્રની પુરીની વાત કરો તો વસ્તુ જ કઈક અલગ છે.
ગુજરાત અરે બહુ સાચી આમ ગુજરાતી ખોરાકની તો ખાસિયત જ એ છે કે તેમાં સ્વાદ સાથે સંસ્કૃતિ પણ સમાવેલી છે.
હા બહુ સાચી વાત છે બિલકુલ દરેક વાનગી પાછળ કોઈ ના કોઈ પરંપરા જોડાવતી હોય છે.
બહુ સાચી વાત પહેલાના લગ્નમાં પંગત બેસાડીને ભોજન પીરસવા પીરસવામાં આવતું તું.
હા અને બધા એક સાથે બેસીને જમતા અને જેથી એક એકતા નો ભાવ થતો એમ.
બવ જ અને આજકાલમાં તો બફેની પદ્ધતિ વધુ જોવા મળે છે.
પણ ઘણા લોકોને પંગત ની યાદો આજ પણ ગમે છે.
અરે બઉ પંગત જેવી મજા તો ક્યાંય નહી એમ પંગતમાં સેવક લોકો આમ વારંવાર પૂછતા હોય કે બીજું કઈ બીજું કઈ લો વડીલ ખાવ આમ આગ્રહ એમનો આગ્રહ જોઈને જ આમ દિલ ખુશ થઈ જાય આપડું.
હા અને ઘણા લોકોને તો પ્રેમથી વધુ પીરસવાનું બી બહુ ગમતું.
અરે બઉ સાચી વાત છે આમ ગુજરાત ની મહેમાન ગતિ એટલે તો યાર એક ઓળખ છે આપડી ગુજરાતમાં મહેમાન ગતિ આમ ઓળખાય છે લોકો આપણને એ આપે છે.
હા અને ગુજરાતી ગુજરાતીમાં તો મહેમન ભૂખ્યા ના જાય ઘરેથી ખાસ એનું ધ્યાન રાખવામાં આવે છે.
અરે બહુ સાચી લગ્નમાં કઢીનું પણ એક ખાસ સ્થાન હોય છે.
કઢી નો મીઠો અને ખાટો સ્વાદ
અરે વાહ વાહ આમ યાદ રહી જાય તમને આમ ખાધું હોય તો સાથે ગરમ ભાત હોય અરે ભોજન સંપૂર્ણ લા એકદમ.
અને પાપડ મળી જાય તો બીજી કઈ ઘણી વાત
અરે વાહ વાહ તમને કઈક મીઠાઈ સૌ થી તમને કઈ મીટાઈ સૌથી વધારે
અ મને તો સૌથી વધુ શ્રીખંડ અને મો
અરે વાહ વાહ મોહનથાર તો ગુજરાતી પરંપ પરાની ઓળખાણક છે આપણા માટે ખબર છે?
હા અને ઘણા ઉત્સવોમાં પણ બનાવવામાં આવે છે હા.
આજના યુવાનોને પણ પરંપરાગત વાનગીઓને રસ ધરાવવા જોતા મળે છે આપણને.
હા અને આપડી આ સારી વાત છે કે આપડી સંસ્કૃતિ બી આગળ વધવી જોઈએ.
એ બવ બવ બહુ સાચી વાત છે. ખોરાક દ્વારા પરંપરાગત એક પેઢી થી બીજી પેઢી સુધી પહોંચી જવાય છે.
હા એજ ને ને બિલકુલ દાદી અને નાનીની રેસી પીઓ હજી સુધી લોકો સંભાળીને રાખે.
અરે વાહ વાહ વાહ આ બધું તો સંભાળતા ગુજરાતી ગુજરાતી લગ્ન નું વાતાવરણ યાદ આવી ગયું યાર
હા અને ખોરાક સાથેના જોડાયેલા સંબંધોના બધું બહ સાથે રહે છે
બહ બહ બહ સાથે રહે છે આપણે હવે શું કેવાય ગુજરાતના વિવિધ પ્રદેશોના લગ્ન ખોરાક વિશે વાત કરીએ ચલો
હા ચાલો એ બી બહુ સારી વાત છે
કેમ સૌરાષ્ટ્રમાં લગ્ન હોય તો ત્યાંના શાક અને ફરસાણની તો વાત જ કઈક અલગ છે યાર
હા યાર અને ગુજરાત ના દરેક પ્રદેશની મોટાની અલગ જ સ્વાદ હોય છે
અરે એ તો બઉુ સાચી વાત છે બહુ સાચી વાત છે એકદમ કચ પણ યાર પરંપરાગત વાનગીઓનું અલગ જ સ્વાદ હોય છે કચ્છમાં પણ
હા અને ખાસ કરીને રીંગણ બટાકાનુંું શાક અને સેવ ટામેટા ન ઘણા લો પ્રિય હોય છે
વાહ વાહ વાહ વાહ વાહ આમ ખાવ તો તમને એકદમ ખુશ ખુશ થઇ જાાવ
હા અને બિલકુલ ત્યાં તો બાજરીના રોટલા સાથે ઘી સાથે પીરાસ
અરે કચ્છ ની તો વાત જ અલગ છે યાર ઉત્તર ગુજરાતમાં પણ લોકોને થોડું મસાલેદાર ભોજન તો વધુ જ ગમે છે ખબર છે
હા અને ત્યાં તો લગ્ન માં બી કડી ખીચડી પણ બહુ ઘણી વખત
અરે યાર અને દક્ષિણ ગુજરાતમાં તો મીઠાસ થોડીક વધુ જ જોવા મળે છે દક્ષિણ ગુજરાત ના લોકો આ મીઠાસ થી પ્રેમ ભરેલો હોય એમને
હા અને દક્ષિણ ગુજરાત ના લોકો તો દાળ ને શાકમાં બી મીઠાશ ખોરતા હોય છે
હા સાચ છે સાચે યાર આ વિવિધ આ વિવિધ ગુજરાત ના ખોરાકો અનોખા બનાવે છે ખબર છે ગુજરાતને
હા એજ ને પણ બધા પ્રદેશોમાં મહેમાન ગતિ એક સમાન હોય છે
એ તો છેજ પેલાના લગ્ન ની તૈયારી ઘણા દિવસો પહેલા થી શરૂ થઈ જાય લોકો આમ એટલા બધા હેલ્પ કરવા આવીઈ જતા હોય આખું ગામ ભેગું થાય ને રસોડું બે દાડા પેલા ચાલુ થયું હોય રાત્રે કઈક વાત જ અલગ હતી એની તો
હા યાર ઘરના બધા સભ્યો સાથે જોડાઈ જતા હેલ્પ કરવા
સાચ છે એમાં કોઈ કોઈ મસાલા તૈયાર કરતું હોય કે કોઈ મીઠાઈ બનાવતું હોય ઘણા બધા લોકો
કોઈ મહેમન ની વ્યવસ્થા કરતું હોય
સાચે અને રસોઈ ઘર તો દિવસ રાત એકદમ ચાલુ જ રય ચાર અઠવાડિયા પેલા થી રસોઈ ઘર ચાલુ થઈ ગયું હોય કે મહેમાનો આવે તો કોઈ એમ ના ગોડ ના પડે
હા અને બધા મળીને કામ કરતા એટલે થકાન પણ ઓછી લાગતી
બઉ બઉ સાચી વાત છે ને આજે કે કેટરિંગસ સેવાઓ વધી જ ગઈ છે. કેટરિંગને જ આપી દો બધું જ
એ બહુ ખોટી વાત છે. પન ઘણા લોકોને આજનો સ્વાદ પન બહુ ગમે છે.
હા બસ લગ્નમાં તો લાઈવ કાઉન્ટ ટર ની પણ ફેશન વધી ગઈ છે હવે.
હા પાણીપુરી, ઢોસા, પાઉંભાજીના કાઉન્ટર ઘના જોવામાં મલે છે.
હા પણ સાથે ગુજરાતી વાનગીઓ હોય તો યાર લગ્ન આમ લાગે કે ગુજરાતી લગ્ન છે.
સો ટકા વાત છે તમારી એકદમ સાચી દાલ ઢોકળી કે હાંડવો જોવામાં મલે તો મજા આવી જાય.
અરે વા વા યા ઉત્સવોમાં તો પ્રસાદનું પણ એક મહત્વ છે આપણેે ત્યાં
સો ટકા અને મંદિરોમાં સુખડી, લાપસી અને શીરો ઘની વખત પીરસવામાં આવે છ
અરે બધા મંદિરોમાં આપણા ગુજરાત ના મંદિરોમાં વિવિધ જાતના પ્રસાદો પીરસવામાં આવે છે બોલો તમારું આમ આ ટોપિક ઉપર મેં વાત કરી તો તમને એમ કેવું લાગ્યું?
અરે બહુ મસ્ત બહુ મજા આઈ ગઈ મને
અરે સરસ સરસ આપણેે એક ફરી નવા ટોપિક એથી લઈને આઈશું ને આપણે ફરી એકવાર ચર્ચા
અરે પાકું પાકું ચોક્કસ. ઓકે ચલો.